નમસ્કાર મિત્ર.
હા મિત્ર. અવાજ આવે છ છે મારો?
હા મિત્ર અવાજ આવે છે.
હા હા બસ મિત્રો મજામાં. તારે કેવું છે?
હા મજામાં છે મિત્રો અભ્યાસ કેવો ચાલી રહ્યો છે મિત્ર?
બસ શાંતિથી ચાલી રહ્યો છેભ અભ્યાસ મિત્ર. ત કેમમાં ચાલી રહ્યો છે અભ્યાસ?
હા મિત્રો હવે જે યુનિવર્સિટીની ને એવી એક્ઝામ આવની છે એની તૈયારી કરું છું મિત્રો પણ પરંતુ તમે પણ આ એક્ઝામ ની તૈયારીઓને જે અન્ય તૈયારી અન્ય પરીક્ષાઓની પણ તૈયારી કરજો મિત્રો કારણ કે આજનું જે આધુનિક યુગ છે. આપણી જે પણ પરીક્ષા આપીએ એમાં આપણે હરીફાઈ તો રેવાની છે એટલે મહેનત કરજો મિત્ર હા.
હા મિત્ર પરંતુ હમ. એ તો પરીક્ષા તો આવ્યા જ કરે પરંતુ આપણે એક એક રીતે જીવનમાં જોઈએ તો આ જે ફિલ્મ જીવન છે એ ફિલ્મ જીવન અ આપણા જીવન સાથે જોડાય રહેવું જોઈએ કારણ કે ફિલ્મ એ-એ અલગ-અલગ પ્રકારના વિષયો પર ફિલ્મો બનાવા આવે છે. જેના જેઓને અલગ-અલગ સ્ટાર આપવામાં આવે છે. આ મોટિવેશનલ ના ફિલ્મો બનાવે છે. મને સ્કૂલ અહ અહ અહ અહ સ્કૂલનો વિડીયો હોય કે પછી અલગ-અલગ રીતે વિ ફિલ્મ એ આપણને ખુબ મોટિવેશન પૂરું પાડે છે. મને એક-એક નાના બાળકનું જયારે હું એક ફિલ્મ જો તો હતો, એ ફિલ્મમાં નાનો બાળક એ પોતાને પરિવાર એ પરિવારે ખૂબ જ નીચલા કક્ષા એટલે બહું ખૂબ જ ગરીબ હોય છે, પરંતુ એ ફિલ્મોમાં એવો વિષય હતો કે નાનો બાળક અને એની જે બેન હતી કે એ પોતાન પોતે એક જ બુટ એ પોતે બેન એની સવારે ભણવા જાય છે, એ છોકરો બપોરે ભણવા જાય છે, પરંતુ મિ એ બેન હોય છે એ સવારે બૂટ પહેરીને જાય છે, અને પછી અડધે રસ્તામાં બપોરે જયારે રિટર્નમાં આવે છ ત્યારે અડધે રસ્તામાં એ ભાઈ બુટ પહેરીને પાછો સ્કૂલે જાય છે. એમ કરીને એ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. અને એક દિવસ એવું બને છે કે જયારે બેન રસ્તામાં આવતી હોય છે, ત્યારે એ-એ બૂટ જે હોય છે એ ગટરમાં પડી જાય છે. અને ખુબ જ રડે છે. ત્યાં પરંતુ ત્યાં એક મદદનીશ હોય છે, જે પોતાના ઘેટાને ચડાવતો હોય છે, તે આવીને બુટ કાઢી આપે છે, અને પોતાના ભાઈને આપે છે, પરંતુ ભાઈ દુઃખી થાય છે, પરંતુ એ ભાઈ પહેરીને જાય છે. ત્યારે એ ફિલ્મમાં અહ એ રસ્તામાં જાય છે, અને સ્કૂલ માં ભણવા જાય છે, ત્યારે સ્કૂલમાં એ-એ સ્પર્ધા હોય છે કે પેલા-પેલા ઈનામ વાળાને પાંચ હજાર બીજા ઈનામવાળા ને અહ બે હજાર, ને ત્રીજા ઈનામવાળા ને આ બુટ હોય છે, બુટ બૂટ હોય છે. ત્યારે એ છોકરો એવું વિચારે છે કે હું એ બૂટ જ લેવા માટે હું તીજો નંબર લાવીશ, કે જેના કારણે માની મારી બેનને બૂટ સારા મળી રહે, મને સારા મળી રહે, એમ કરીને એ ત્રીજો નંબર લાયો. કોશિશ કરે છે, પણ જ્યારે રેસમાં દોડે છે ત્યારે એ પેલો નંબર લાવે છે. ત્યારે એ અહ ત્યાં જઈને કહે છે કે મારો તો તીજો નંબર આયો એમ કરીને પરંતુ એ પેલો નંબર લાવે છે, પણ ત્યારે બોલ દુઃખી થાય છે, પરંતુ જ્યારે એને પાંચ હજાર નું પુરસ્કાર આપવામાં આવે છે, ત્યારે એ ખૂબ આનંદ વ અનુભવે છે, અને એ પપ્પા ને જઈને આપે છે અને પપ્પા ખુબ જ આનંદ અનુભવે છે, અને બંને જણને બહેનને ભાઈને ને બંને જણને અહ ખુબ સારા અને સારામાં ના બૂટ લવી છે એનું એ મેન ઉદ્દેશ્ય આ ફિલ્મ નું એ હતું કે મિત્ર જેમ આપણે આપણે ખરેખર એડજસ્ટ કરીને ચલાવતા હોઈએ એમ કરીને આ ચા ચાંદ કે પાસ આમ કને આ એ વિતરણ આ ફિલ્મો ન બો ઘણું ઉદ્દેશ્ય છે એ જીવનમાં કે આપણે મોટિવેશન આપે છે આપણને ખુબ જ મદદરૂપ થાય છે જો આપણે કરી છૂટવાના જેમ કે મિલખા સિંગ દોડી દોડીને એ પોતાના પોતે ભારત દેશનું મેડલ અપાવે છે એમાં તારે શું કેવાનું છે મિત્ર
હા તમારી સ્ટોરીથી હ ઘણું બધું ઇમ્પ્રેસ થઈ ગયોું અને એમાંથી મને ઘણું બધું જાણવા માંડ્યું કારણ કે આપણે જે પણ સ્ટોરી જોઈએ એ ખાલી જોવા એટલે કે મંજર મનોરંજન કરવા પૂરતું નથી પરંતુ મિત્રો એમાંથી આપણને જીવનમાં કઈ લેવા જેવી બાબતો છે એના વિશે આપણે થોડી યોગ્ય રીતે વિચારીને કે આમ ફિલ્મ કઈ મનોરંજન માટે થશે પરંતુ આપણા જીવનમાં એનો કેવી રીતે આપણે ઉપયોગ એટલે આપણે જીવનમાં એને કેવી રીતે ઉતારવાનું એ ખૂબ જ મહત્વનું છે આજે આપ જોવા જોઈએ મિત્રો જે પણ કેટલી બધી અસંખ્ય ફિલ્મો આપણા આપણા જે પણ ભારતમાં આવે એમાં જેમ કે જે મોટી મોટી ફિલ્મો હોય પુષ્પા હોય બાહુબલી હોય એવી ઘણી બધી ફિલ્મો છે એમાં મનોરંજન તો હોય જ પણ આપણે કેવી રીતે એને આપણા જીવનમાં અથવા તો આપણા કઈ રીતે એનાથી આપણે ઇન્સ્પાયર થવા જોઈએ અને મિત્ર આપણે મનોરંજન વાળી ફિલ્મમાં તો જોવાનું પરંતુ આપણને જે જીવનમાં કામ લાગે અને યોગ્ય એમાંથી જે જે પન સારું હોય એ એવી આપણને ફિલ્મમાં જોવી જોઈએ જેમ કે જે મહાભારત છે જે રામાયણ છે અને એવી કેટલીક જે યોગ્ય રીતે આપણે જીવનમાં લેવાય એવી આપણે ફિલ્મ જોવી જોઈએ મિત્ર
હા મિત્ર તમે કહ્યું તે સાચી વાત છે કેમ રામાયણ અને મહાભારત જવું જોઈએ પણ મને એક જ મેં એક દિવસ જોતો હતો એક ફિલ્મ જોતો હતો અને ફિલ્મ કે ટવેલ્થ ફેલ અને એમ એ ફિલ્મોમાં આવું હોય છે કે જે ખરેખર હોય છે એમાં જે વ્યક્તિ હોય છે ટ્વેલ્થ ફેલ નો જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિ બારમામાં ફેલ હોવા છતાં એ ઘણી મહેનત કરે છે અને ઘણી મહેનત કરે છે હોવા છતાં પણ એ પાસ થતું નથી અને છેલ્લા ઘડી જ્યારે પાસ થઈ જાય છે ત્યારે એ પોતાનો અનુભવ રજૂ કરે છે કેમે ચાર વરસથી પરીક્ષા પાસ થવાનો એ કરતો હતો અને મેં એક જે ફિલ્મ જોઈ એ છે અ વિથ લવ અને એક બીજી એક મવી હું જોતો હતો કે જેમાં જે એ પપ્પા હોય છે એના એમાં જે માર્ક્સ આવે છે મેથ્સમાં એ ટોપર હોય છે સો માંથી નવ્વાણું માર્કસ લાવે છે છતાં પણ એક એક માર્ક ઓછો છતાં પણ એને માર પડે છે છતાં પણ એ ઘણી મહેનત કરે છે ઘણી મહેનત કરે છે તને જયારે લા લાસ્ટ વખત જયારે એક્ઝામમાં પાસ થાય છે ત્યારે મેથ્સમાં સોમાંથીશો સોશિયલ સાયન્સમાં સોમાંથીશો એમ ઘણા વિષયોમાં સારા માર્ક લાવે છે અને પરંતુ એ સારા માર્ક લાવીને એ પોતે ને આગળ વધી જાય છે પરંતુ તેનો નાનો ભાઈ. છે હ છે. એને કશું જ નથી આવતું એ ઢબું નઢ હોય છે. જે જેમ એમને કઈ ખાલી એ આમ તેમ જેમ એમ છોકરીઓ દ્વારા આકર્ષણ થવું એમ કરીને હોય છે પરંતુ એને એની બેન સમજાવે છે. એની બન એની બન સમજાવે છે ત્યારે એને ખરેખર ખબર પડે છે કે એના મારે પણ કઈ કરવું પડશે ત્યારે એ જેમ ભાઈને આગળ વધતો જોય છે તેમ એ પણ પોતાની જાતને મહેનત કરે છે ના મારે કઈક કરવાનું હોય મારે પણ કઈક કરવાનું રહેશે એમ કરીને એ પોતે જાતે મહેનત કરે છે અને ખુબ જ આગળ વધે છે અને જેમ મોટો ભાઈ જેમ આગળ વધ્યો હતો તેમ નાનો ભાઈ પણ આગળ વધે છે એ. ફિલ્મ સ્ટોરીમાં મને ખુબ જ ગમે છે એમ કે કેમ કે એનો પપ્પા એનો આટલો બધો માર પાડે છે કે એક માર ઓછું લાવવા જતા પણ પરંતુ એ પોતાની હાર માન તો નથી પરંતુ હજુ બધુને વધુ મહેનત કરે છે આ ફિલ્મ જગત નું પોતાને ખૂબ જ પોતાને મોટિવેશન કરે એ આપણને મગજ થી જોવું જોઈએ ખાલી જોવા ખાતર નને એમાં શું કેવાનું છે મિત્ર તારે.
હા મિત્રો તમે જે પણ ફિલ્મ જોય એ અને એના વિશે એમને જણાવ્યું એ મારા માટે ખુબ જ ગર્વની વાત છે કારણ કે તમે એ જે પણ જોયું અને તમારા જીવનમાં એ ઉતારી ર તમે એક વાર પેલા બી કીધેલું કે ગમશે ચાલશે ફાવશે. એ સ્ હજુ સુધી મારા મગજમાં છે કારણ કે આપણે એવા એવી મવી પણ જોવી જોઈએ જે આપને ઇન્પાયર કર મોટવેટ કરે જેના કાર આપણે આપણા જીવનમાં સારું કરીએ આપણે આગળ વધએ આજે આપણે જોઈએ તો. પેલાના જમાનામાં જે નાટકો નાટકો થતા હતા જેમ કે આપણે રંગલો રંગલી એવા ઘણા બધા પાત્ર ભજવતા હોય છે એમાં એ લોકો કેરેક્ટરમાં એટલા ઊંડા એમાં જતા હોય છે કે એ લોકો પોતાને એમાં પાત્ર ન ધરો કે કોઈ પા ચ્રણ હોય તો એમાં પોતાનીમેજ છે અને એટલા જબરદસ્ત કરે છે કે હું અને એનાથી આપણને ખૂબ જ ગમે છે અને આપણને એમાંથી ઘણું બધું શીખવાનું મળે છે મિત્ર તો મિત્રો તમે પણ એવી સારી અને મોટિવેશન વાળી ફિલ્મો જોજો મિત્રો અને તમારા પરિવારને પણ આવી મોટિવેશન વાળી ફિલ્મો જોવા લઈ જજો.
હા મિત્ર તમે વાત કરી તે પ્રમાણે હું મારા મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે મારા ખાસ મિત્રો સાથે બધા લોકો જોડે અમે જયારે કોઈ પણ ફિલ્ડમાં જો હોય ત્યારે ખાલી ફિલ્મ એમ ખાલી મનોરંજન માટે નહી પણ જીવનમાં કઈક ઉતારવાને માટે અને જીવનમાં કઈ આગળ વધવાને માટે એમાંથી અમે અનુભવ લેતા હોઈએ છીએ જો એક વખત ફિલ્મ ન ખબર પડે તો બીજી વખત જોવું પડે બીજી વખતને ત્રીજી વખત પણ જે ખરેખર એમાં શું રહસ્ય શું છપાયેલું છે એ ખરેખર જાણવાનો આપણે પ્રયત્ન કારણ કે કેટલાક લોકો ખાલી મનોરંજન કરીને હમ. જે મનોરંજન કરીને જ પોતાને પોર્તુગ હોય છે પરંતુ એમાં જ તે ઉદ્દેશ્ય છે આપણ ખરેખર આપણા જીવનમાં ઉતારી તો આપણે ઘણું આગળ વધીએ મિત્ર તારો આટ કેમતી સમમે સોના જેવો કિંમતી સમય તમે અમને આપે માટે આભાર માનું છું.
થેન્ક યુ મિત્ર.